હેલો
હા શું કરો છો?
બસ જમવાનું બનાવતી તી.
અચ્છા જમવાનું બનાવો છો, શું બનાવો છો અમારું બી બનાવી દેજો.
હા હા વાંધો નહી, આલુ ના પરાઠા બનાયા છે હાલ તો.
અરે વાહ વાહ સા બહ ભાવે હો મને પણ, હા.
વાંધો નહી આવજો કોઈ દિવસ જમવા.
અમારે પણ ઢોકળા બનાવ્યા છે આઈ જાવ. તમે અહિયા લઈ ન આઈ જાઓ.
હા વાંધો નહી વાંધો નહી આઈશ.
અને તમને કેવું આમ કેવા ટાઈપનું ફૂડ વધારે ભાવે.
અ જનરલી તો મતલબ ગુજરાતી ભાવે અને સાઉથ ઇન્ડિયન જેમ કે ઈડલી છે, મેંદુવડા, ઢોસા ઉત્તપમ આવું બધું મતલબ મજા મને ખાવ હા, અને ટોપરાની ચટણી જે હોય ને એમની
હા, હેલ્ધી અને એકદમ મસ્ત.
ચ ઠંડી ઠંડી સર્વ કરે ને જે
હા.
હા આ. તો તમે શું? તમારો મ શું મતલબ છે, પ્રેફરન્સ?
ખાવામાં?
હા.
મેં તો મોસ્ટલી હેલ્ધી ફૂડ પ્રિફર કરું.
અરે રે હે હ હ.
કઠોળ મને આમ વધારે ભાવે.
અચ્છા અને બાર નું જુવા જઈએ તો? કેવ અહા
બારમાં તો, મોસ્ટલી સાઉથમાં જ હું, પ્રિફર કરતી હોઉં છું. એમકે, જંક ફૂડ મને બોવ ખાતી નહિ મેં.
હા, એ બી વાત સાચી. સાઉથ ઇન્ડિયન નું ફૂડ જ અલગ લેવલનું હોય.
હા, અને આપડે તો જોવો ને ક્યાં? આમ અહ ભારતમાં જોવા જઈએ તો આમ અલગ અલગ રાજ્યમાં અલગ અલગ પ્રકારનાં ફૂડ્સ જોવા મળે. એમનું મેઈન ફૂડ હોય ને
એ અલગ અજ રહે હા, એ તો છે. બધાં રાજ્યોમાં અલગ અલગ તમને ખબર જ ના પડે કે તમે શું મટલબ
હા, ખાવ. એમ કે ગુજરાત માં લઈ લો ગુજરાતી થાળી, રાજસ્થાન માં લઈ લો દાલબાટી.
એજ એજ અહીંયા આપડે થેપલા ખઈએ, બાર બાર જઈએ તો આપડે અહ ગી બીજા ને એવું લાગે આ થેપલાં? આમાં શું મજા આવતી સે લોક પણ, આપડે જે મતલબ ઉત્સ પેલું હોય ને કે તે ભઈ થેપલાં, ચલો વાંધો નહી. મજા આવશે એમ.
હા, એટલે આમ, ખાવાની મજા આઈ જાય.
હા, બાકી ફાસ્ટ ફૂડ ખાવ છો કે પછી
ના, મોસ્ટલી એવોઈડ કરુ. મોસ્ટલી અવોઈડ કરુ.
કેમ કે અત્યાર શું પી પીઝા નું માર્કેટ બોવ હાલી ઉપડ્યું છે.
હા, અને અમુક વાર તો કેવું આમ ફૂડમાં એ લોક કોમ સારી કોલીટી પણ નઈ વાપરતાં.
હા, એ વાત તમારી સાચી જે જનરલી તો મતલબ અ તો મતલબ બા જે શું કેવાય સ્ટોલમાં તો તો મતલબ બોઉ બગાડ્યું ખાવાનું
તો આમ હોતું જ નહીં, એટલી આમ ગંદ ઈ હોય છે ને કે તમારા મ હેલ્થમાં પણ ઈફેક્ટ આવે.
હા, એજ ને આપડે તો મતલબ, લ આપડી સામે બનાવે આપણે જો જોવું બી ના ગમે પ્રોસેજ
અ હા
તો બી લોકો મતલબ બ ચાવથી ખાય પાછાં, ઈ જોતાં હોય કે ભઈ આપ પ્રોસેસ છે તો બી, એમ ફરક જ ના પડે એમને.
ને હેલ્થ બગાળવાનું એમને આમ સામેથી પસંદ કરે છે એ લોકો. હા.
જ્યારે અંદાજ કરી દે અમુક લોકોને તો એ મેં જોયા મતલબ ખાવા પાછળ એટલાં ગાંડા ને કે તમે એમને ગમે જ તે પ્રોસેસ વાળ મટલબ, એમની સામે એવી રીતે બનાવતાં હોય તો એમને કશું ના થાય. એમને પાછાં કેવું કે કે સ્વાદ એ હતો કે સ્વાદજ અરે એવું ના હોય થોડી હાઈજીન બી હોવીું જોઈએ ને
હા તમે હેલ્ધી અને સારું ફૂડ ખાવ ને તો એ તમારા બોડી માટે એકદમ બેનિફિશિયલ રહે
હા એ તો વાત સાચી.
હા
હેલ્ધ ડ હેલ્ધી ડાયટ તો હોવું જ જોઈએ જરૂરી છે જંક ફૂડ તો ટાળવું જ જોઈએ બાકી તમે ઓકેશનલી ખાતા હોવ તો એ અલગ વાત છે
હા
પણ પ્રિફર ના કરાય આનું ક એવું એ વસ્તુ તમે ઘરે બનાવીને ખાવ ને તો ચાલે પાછી જેમ કે આપડે પીઝા બર્ગર
હા એ પાછું કેમ કે હા પણ આપડે કેવું આમ પ્યોરલી આમ હાઈજેનિક તરીકે બનાયલું હોય
હા એજ ને.
હા
સ્વાદ ઉપર નીચે હોય પણ તમારે જો આ એવી મજા લેવી જ હોય બહાર નું ખાવાની તો ઘરે જ બનાવાય
હા અને ફૂડ આપડા આમ સર્વાઈવલ માટે આમ ઇમ્પોર્ટન્ટ સોર્સ છે
ઈમ્પોટન્ટ છે.
હા કેમકે ડેલી લાઈફમાં આપણને આમ એનર્જી પ્રોવાઈડ કરે છે અને આપડા ગ્રોથ અને બોડી ડેવલોપમેન્ટ માટે પણ જરૂરી છે
જરૂરી છે
હા એટલે બને એટલું આમ સારું અને હેલ્ઘી
ખાવું જ જોઈએ. જેમ કે તમારી રોજની ડાયટમાં મતલબ ગ્રીન વેજીિટેબલ્સ, પ્રોટીન ઇન્ટેક, ફ્રૂટસ આ બધું હોવું જ જોઈએ.
હા.
મે આપડા બોડી ના જે રે ડેમેજ થી શું થાય ક્યારેક કોઈ વાર વાગી જાય
હા, હા.
કંઈક હેલ્થ ઇસ્યુ થાય, તો એ આમ સારું રહે, રિપેર કરવામાં.
હા એ તો વાત, એ મતલબ તમારું બધું પૂરું હોય શરીર માં પૂરતું ખાવાનું તો તમને એ હેલ્પ કરે.
હા. અને અમુક વાર તો કેવું, હા બોલો-બોલો.
શું તમે મતલબ મીઠું ખાવાનું ગમે કે પછી તીખું?
તીખું સ્પાઈસી.
અરે, હું તો જરાય તીખું વધારે ખાઈ જ નહીં શકતો. મોઢું મતલબ પહેલું થાય, અચ્છા.
હા, હા. કેમકે મારાથી થોડુંક જ પહેલું તીખું તો જેટલું આપો ને એટલું મે ખાતી રહું.
મારું ઊંધું છે. તીખું ઓછું પણ મીઠું મતલબ ખવાય. અને ખબર ભી ખબર બી છે કે મીઠું મતલબ ઓછું જ ખાવાનું, કેમ કે ડાયાબિટીસ અને બીજા ઘણા બધા રોગો લાવે.
હા.
તો ભી ખાઈએે મતલબ એવું નહ પેલું રોગ લાગતો.
હા અને અમુક વાર તો કેવું કે અમારે અડે જ વચ્ચે આમ વિન્ટરની સિઝન આવે ને. ત્યારે ફૂડ ફેસ્ટિવલ રાખે ટ્રેડિશનલ ફ ફૂડ ફ
મતલબ કે આ કોલેજમાં?
ના અહીં અમારે એક મેદાન છે ને ત્યાં.
અચ્છા હા હા.
તો ત્યાં આગળ આમ ફૂડ ફેસ્ટિવલ રાખે અલગ અલગ પ્રકારનામ જે લોકો બહાર થી બહાર રેતા હોય ને. તે આમનું ત્યાંનો ફ ફૂડની જે ફેમસ આઈટમ હોય ને. એ અહંયા લાઈન રિપ્રેઝ રિપ્રેઝેન્ટ કરને વેચે.
અચ્છા અચ્છા આપણને બી નવું કઈક શીખવા શીખવા અને ખાવા મળે રેસીપી.
હા અને અમુક, વાર તો કેવું અમુક ફૂડ સ્ટોલ ના સ્વાદ જ એટલોું મસ્ત તો હોય છે, ને કેમ મજા આઈ જાય તમને ખાવાની.
એ વાત સાચી, બહારનું આપડે ખાઈએ ને તો મતલબ આપડને પેલું શું આપડી મતલબ રેસીપી કઈ અલગ નહ હોતી એમની. પણ જે બનાવવાની રીતને બધું જે આપણેને નવું જાણવા મળે ઘરે બનાવી શકીએ આપણે.
હા.
અને ફૂડમાં તો કેવું હાલ તો વુમન પણ એમનો પોતાનો સ્ટોલ ને એવ ખોલી રહી હોય છે. એટલે એક ઇન્ડિપેન્ડન્ટ બનવા માટે પણ આમ, સારો સોર્સ છે તમાર પાસે કેમકે. મહિલાઓને તો આમ, બહુ વધારે એવું ભણાવવામાં કે એવું કશું કરાવવામાં આવ ન મોલી એમને રસોઈમાં રાખવામાં આવે, એટલે એ લોકો એમ એટલી એક્સપર્ટ થઈ ગયું હોય છે ને એમના ખાવાનું ટેસ્ટ જ કઈક આમ અલગ આવતો હોય છે.
હા એ વાત સાચી, હવે આપડે જેમ કે અમદાવાદ ગાંધીનગર માં જ પકડીએ. તો આપડે મતલબ જે લોકોનું મતલબ સારું એવું બને અને એમને ચાલુ કર્યું ટિફિન સર્વિસ. તો એ મતલબ હા. મતલબ બે ફાયદા એક તો જોઓ વુમન એમ્પાવરમેન્ટ મતલબ છો મહિલાઓને પણ એક પેલું મળ્યું મતલબ ફ્રીડમ કે ભઈ કંઈક નવું કરીએ, ઇન્ડિપેન્ડ. મ અને જ્યાં મતલબ ત્યાં જે ઘરના છોકરા દૂર રે છે બધા એમને સારું અને ઘરનું ખાવાનું મલે.
હા. એમ કે હોટ
હાલ આપડે જે હા આપડે જે વાત કરી એ પ્રમાણે કે બહારનું ખાવાનું બહુ સારું હોતું નહીં. અને જેનેરલી કેવું હોય કે છો કરાઓને આવડતું બી ના હોય બનાવતા.
હા.
તો એમના માટે મતલબ એક બહુ ફાયદાકારક વાત છે કે ભાઈ ટીફિન સર્વિસ છે.
હા, અને કેવું કે હોટેલોમાં આમ એટલું બધું એ રીતે આમ સારી ગુડ ક્વોલિટીનું વેજીિટેબલ્સ છે કે એને લઈને બનાવામાં નથી આવતું.
એજ ને હમણાં પેલું પેલી ન્યુઝ જોઈ કે મતલબ હવે તો હોશ હો હોટલોમાં શું કરે કે ગ્રેવી ના ટુકડા બનાવી ફ્રીજમાં મૂકે ખબર એ?
હા, એ સ્ટોર કરીને રાખે એ લોકો પછી કોઈ કસ્ટમર ઓર્ડર કરે ને એટલે એ સ્ટો ટોર માંથી કાઢી ને અને પછી મહિનાની વાસી હોય.
તો પછી એટલે એવું એવું પછી નાન આપ આપડા જેવા બાળકો મતલબ નાના નાના લોકો ખાય તો પછી હેલ્થને કેટલું ઈસ્યુ થાય. અત્યાર તો આપણને ના દેખાય પણ જે લાંબા ગાળે જે નુકસાન થાય ને એ પછી અલગ જ હોય.
હા, સારી બાબત ના કેવાય.
હા, એજ.
હા. અને અમુક તો ખાવાના લીધે છે ને આમ હેલ્થ પણ એટલી આમ ખરાબ થઈ જાય છે કે હોસ્પિટલમાં એ ઓ એડમિટ થવું પડે.
એડમિટ થવું પડે. ફૂડ પોઈઝનિંગ ને બહુ ઘણા બધા ઈસ્યુ હોય છે.
હા. એટલે તમે આમ જો હેલ્ધી ફૂડને સારું ફૂડ પ્રિફર કરો ને તો તમારી બોડી માટે ઘણું જ સારું રહે
સારું રે હાલ તમને ના દેખાય એ બી મતલબ ફ્યુચરમાં તમે હેલ્ધી રહો ને મતલબ સાયન્સ સિતેર વર ના ત્યાં તો તમે એમ હેલ્ધી બોડી રે તમારી.
હા.
ચલો બઉુ ચર્ચા કરી લીધી. ઓકે, ચલો.
સારું સારું.